હાં.
શું કરું તમે?
કઈ નહી હું તેમજ બેસેલી છું.
અચ્છા હા હું પણ બેસી જ છું.
હું શું કવુ કે તમને મારા મગજમાં એમ જ આવ્યું કે આપડે તો બધા પિક્ચરો જોઈએ જ છીએ સિનેમા પિક્ચર જે પણ કેહેવાય ચલચિત્ર. તો તમને એમ કયું એમ વધારે ગમે છે લોકપ્રિય છે?
હા મને છે ને એક તો હિન્દી અ એક છે ને બોલિવુડની મુવી એક ગમે અને એક સાઉથ વાળી મુવી છે એને તે બ બહુ જ ગમે એક તો રમૈયા વસ્તાવૈયા અને જવી મેટ.
જે રમૈયા વસ્તા વૈયા છે તે તો બોલિવુડની જ છે સાઉથ ની નથી.
બોલીવુડ ની છે.
સાઉથ ની જે છે ને તે બીજી છે તે કોપી કરી જાય રમૈયા વસ્તાવૈયા. પણ આ રમૈયા વસ્તાવૈયા તો બોલિવુડની જ છે.
અચ્છા મને ખબર ના હતી એક્ટર સાઉથ ના હતા નહીતો સાઉથની
ના એજ જે એક્ટર છે એ સાઉથમાં પણ કામ કરે છે અને આપણા ત્યા પણ કામ કરે જ છે ને શુંત્રિ તો.
હા ને ઈ પણ છે ને પેલી જવ મીટ મવી પણ મને બહુ જ ગમે એ પણ કોપી જ છે ને સાઉથની!
ના એ તો ના ખબર પણ એ કોપી તો નથી જ્યાં સુધી મને લાગે. છે.
ના ના કોપી છે.